હલો હલો કેમ છો, કેમ છો
બસ બસ મજામાં તમે
બસ અમે બી સરસ શય, જમી લીધું
બસ અમણાં જ જમીને પરવાર્યા
એવુ શું જમ્યા આજે તમે
આજે અમે ચાઇનીઝ જમવા ગયા હતા આજે
એવું સરસ સારું કેવાય તમે તમારી ડોટરને બધા અતા કે ફેમિલી ફેમિલી બધા
હ ફેમિલી મારા મિસ્ટર ને મારી ડોટર ને ત્રણ જણા ગયા તમે હમ્મ
અ તમાર ફેમિલી ના કેમનું છે. બસ અમે બી આજે લાઈટ અમણા એકશ લીધું એકદમ હેવી નહી લેતા સાંજે અમે કારણ કે હમણા સાંજે છેને લાઈટ ફૂડ જ ભાવે છે કેમ કે ભાખરી શાક નહિ અમે બને એટલું હેલ્ધી ફૂડ લઈએ બારનું અમે જંક ફ્રૂડ ઓશું પસંદ કરીએ છીએ. કારણ કે થોડું પછી કેટલું જંક ફૂડ છે ને તમને શરીર ને ડિસ્ટર્બ કરતું હયશે ઘણી વાર જેને લઈને અમે જંક ફૂડ ઓછું
કારણે પણ થોડુંક એવું રહે ને
હા અને અત્યારે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ ને એટલે સે ને બ બને ત્યાં સુધી જંક ફૂડ ઓછું જ પસંદ કરીએ સે એને લઈ
ના ના સાચી વાત છે.
હમ્મ હમ્મ હમ્મ કેવું છે તમારા હસબંડ ને
બસ સરસ છે જો જોબ થી હમણાં આયા
બરાબર બરાબર.
હમ્મ બોલો
અમારે બી એવું છે અવે સમય આયા પછી ખાધું હવે આટો મારો નીકળીશું અમે કારણ કે હવે શહેર બધું આટો મારીએ ને બજારમાં બધું જોવા જવાનું હા ડેલીમાં શાકભાજી ખરીદી કરવા જઈએ ને શાકભાજી દૂધ બધું અમારા જોવાનું પસી સમાજ ના હોય બધા એકાદ બે ફેમિલીને મલવાય સાંજે બધું કુટુંબમા બેહિને વાતચીત કરવાની હોય ને એટલે અમે સમાજમાં પાછા અમારા સમાજ ના ઘર છે બે તે એમાં અમે બેસી ને વાતચીત કરીએ કે ભઈ કેમનું છે શું છે કારણ કે એમની ડોટર જોડે પાસ થયું એટલે અમારે બધું મલવા જવું પડે ને હવે નવું કોલેજો ખુલી એટલે અમે એક બીજાને બેસ્ટ વિશેષ આપવા જઈએ એકબીજાને અમે
ના ના જવું પડે એ તો
કારણ કે અમારા સમાજમાં કેવું છે અમુક બધાને એકબીજા ને બેસ્ટ વિશેસ આપવા જવું જ પડે કારણ કે બધા અમારે ઘરે મારી ડોટર અ બીસીએમાં પાસ થઈને એટલે બધાને મલવા આવે એટલે અમારે બી પછી અમારે જવું પડે છે આપણે સમાજમાં બધે વચ્ચે રહેવું પડે ને આપડે બધાના
હા હા જવું પડે એ તો
કારણ કે આપડે એકલા સમાજમાં સારું ના લાગે ને આપડે એટલે સમાજની વચ્ચે બી રેવું પડે અમાર અમાર સમાજના ઘરો ભી અ વધારે છે અમાર એટલે જો બધાનું કંઈક ને કંઈક, હા એટલે બધાનું કંઈક ને કંઈક હોય પરમ દિવસે અમારે એક બેસનામ જવ બેસણાંમાં જવું પડ્યું હતું. કારણ કે હવે સ આપણે સમાજમાં બેસ ણાંમ તો જવું જ પડે, સંબંધ હોય એટલે. મારી ડોટરના નકર જવું પડે.
બરાબર. હા, હા. બરાબર.
એટલે બધા એટલા માટે.
એવું છે.
હા. દસ મિટ બેસીને આવતાં રહ્યાં. પછી જ બધું હોભળ્યું ભજનો થોડાક, હાથ જોડીન પછી નીકળી ગયા તા. એટલે સંબંધેય હચવાય જાય સમાજમાં. લાગે ભાઈ આપણે હાજરી આપીએ છીએ બધા વચ્ચે એમની જોડે એમ.
ના, ના જવું પડે એ તો ત્યાં. હમ્મ, જવું પડે.
તો તમારો તો સમાજ બધો અહિયાં હે કે બહાર હોય
ના અમારે બધું બહાર છે. એટલે અમારે અહિયાં ઓછું જવું પડે. ના અમારે બધું બહાર છે થોડું. એટલે અમારે થોડું પણ ફ્રેન્ડ સર્ ર્કલ હોય એટલે પછી અહિયાં પણ એ મારે જવું પડે
હા, હા. બરાબર-બરાબર. ના તો ભી ફ્રેન્ડમાં બી જવુ પડે. મારા ફ્રેન્ડના તો અહિયાં ભી. અમારે બી એવું પણ અમારે ઘણીવાર બધા ભાઈબંધ જોડે, હા ઈ કરીએ બધા આમ. કરીએ. હા. ને રાત્રે બેસી એમ અડધો કલાક, કલાક જેવું. કરીએ બધા ભેગા થઈન
બરાબર.
અન પછી રાત્રે છૂટા પડીએ બધા. આખા અઠવાડિયામ બધી સ્ટોરી કેઈ. એક-એક બધા મિત્ર એકબીજાને. મેં અઠવાડિયામાં આ કર્યું, મારા અઠવાડિયાેમાં આ પહેલું થયું. એવું કરી સ્ટોરી. ચાલે રાખીએ એક-બીજા જોડે. કારણ કે પહેલું મતલબ મિત્રો સાથે ભેગા થઈએ ને એટલા બધા એકબીજા નું શેર કર્યા કરે. અઠવાડિયામ દુઃખ આયું હોય, કોઈ પ્રોબ્લેમ આયો હોય. તો હવે એમાં શું થોડુંક સોલ્યુશન મલે. એમાંથી થોડું સોલ્યુશન-સોલ્યુશન આ મલે. બધા એકબીજા જોડે શેર કરે ને તો એનું કંઈક સોલ્યુશન એઈ મલે આપણને. જેથી અમે બધા જોડે શેર કરીએ, એકબીજા જોડે આમ. એટલા માટે.
બરાબર.
આપણે જવાનું ખરું. શનિવાર તો ખાસ કરીને જવાનું. એટલે બધા અઠવાડિયા નું આખું ખબર પડે એમ.
બરાબર. ક્રિકેટ નો શોખ હશે ને તમને?
હા પિક્ચર જોવા જઈએ અમે. પણ બહું ઓછું અમારે. મને પિક્ચરમાં થોડોક શોખ ખરો પણ ફેમિલી સ્ટોરી હોય તો હું વધારે પસંદ કરું. અમારે હવે ગુજરાતી મુવી હોય, કોઈ સારું હોય, તો પાછા આપણે જઈએ એના લઈને.
બરાબર. ક્રિકેટ નો શોખ હશે ને પાછો?
ક્રિકેટ તો મારો ફેવરીટ શોખ ક્રિકેટ.
એવું છે.
હા ક્રિકેટ રાત્રે બે વાગે બીજું શું થાય તો રાત્રે ઉઠીને મેચ જોવાની. આ ફુટબોલની અ ચાલે છે વર્લ્ડ કપ ચાલે ફૂટબોલ તો કેટલી સારી સારી પોર્ટુગલ ને સ્પેનની હોય મેચ સારી ટીમો
હમ્મ.
એ બી પણ મેચો તો જોવાની મારો ફેવરિટ સોખ જ ગેમ્સ છે બધી એમાં ક્રિકેટ મોસ્ટ ફેવરિટ છે મારી.
બરાબર
ભલે ક્રિકેટ તો કાલે ભી અમારે ભારત અને ઇંગ્લેન્ડ ની તો બી કા રાત્રે ઉઠીને દોઢ વાગે ઉઠીને જોય છે
હા હા
હા ક્રિકેટ તો જોવાની જ અત્યારે આપડે ભારત અને ભારત અને ઈંગ્લેન્ડ રમાઈ રહ્યું છે ને ત ઈંગ્લેન્ડમાં આપણે ભારતની ટીમ ટી ટ્વેન્ટી મેચ રમવા ગઈ છે એમાં આવડે એક નવો છોકરો લીધો છે પંદર વર્ષનો શું વૈભવ સૂર્યવંશે કરીને છે બહુ સરસ બેટિંગ કર એ પબ્લિક ખાલી એને જોવા માટે બી આખું ગ્રાઉન્ડ ભરાઈ જાય છે ખાલી પબ્લિક એમને જોવા માટે આવે છે ત્યાં વર્ષ કે ભાઈ કેવું એક રમાય નાનો સૌથી નાની વય નો છોકરો છે સૌથી નાની વય નો છોકરો છે હા ભારતની ટીમમાં સૌથી નાની ઉંમરે એને એન્ટ્રી લીધી છે અને સૌથી પહેલી સી નાની ઉંમરમાં એને મારી સૌથી નાની પર મેચ એ રમ્યો રેકોર્ડ એવોર્ડ એના નામે કર્યા આવડે આવડ્યા સૌથી નાની ઉંમરમાં પેલા સચિન તેંડુલકર હતો અને હવે આવયો થઇ ગયો વૈભવ સૂર્યવંશી એટલે બહુ સારું જ ટેલેન્ટ છે એટલે એના લીધે પબ્લિક એ બઉ મેચ ગ્રાઉન્ડ ભરી જાય છે એને જોવા આવે છે પબ્લિક અને એતો આ એ બિહારનો છોકરો છે વૈભવ સૂર્યવંશી કરી ને બિહારનો છોકરો છે પણ નાની ઉંમર એને ડેબ્યુ કર લીધું ભારતની ટીમમાં એટલે એન લીધે બહુ જ પબ્લિક એને આખી આખું ગ્રાઉન્ડ ભરાઈ જાયને એને ખાલી જોવા માટે એટલું પબ્લિક તો પહિ બાર વિદેશ તોરે જો જોવા હો તો આપડે તો આપડો ઈન્ડિયા છે આપડે ને જોવો જ પડે આપણે
જોવું પડે
ફરજ છે એટલે
સાચી વાત છે
એલે હું ઉઠીને મેચ જોવાનુ મારા ગમે તેટલો થાયન
ના શોખ તો જિંદગીમાં હોવા જ જોઈએ
અન મારો તો મેઈન શોખ છે ક્રિકેટ આ ના ફૂટબોલ જોવું છું તો આ તો ક્રિકેટ તો મારો મેઈન શોખ છે એટલે એમાં તો કાલ હરી ગયા આપડે જો કે ખરાબ રીતે હાર્યા પણ જોવાનું ખરું હારજીત તો આમ જ નસીબની વાત છે પણ હા રમવાનું અને જોવાનું તો ખરું ખરું ખરું એમ
એટલે મારો ફેવરિટ શોખ છે ક્રિકેટ એમ. જે તો રાત્રે હું ઊ ઊંઘ આવતી ઓય તોયે બેહીન ખુશીમાં એક વાર ચાવ મૂકી ન ઉઊઘ ઉદાડવાની પણ જોવાનું તો ખરું જ. હા, હા. હા, ક્રિકટ તો મારો ફેવરેટ. મિસિંગ કર દઉ પિક્ચર જોવાનું પણ ક્રિકેટનુ અવાજ હવે તો રાત્રે અઢી વાગ્યા તો ઉઠીને એલાર્મ મૂકી હુંય જવાનુ. પણ ઉઠવાની મેચ તો જોવાની જ. એ એને પિક્ચર જોવાનો શોખ એ મૂવી જોવાનો બહુ પસંદ કરે પણ એ હું એને કહું તારે ફ્રેન્ડ જોડે જીવાવાનું મને હું હું બઉ તો મૂવી હોય ન તો જઉં જોવા બાકી નઈ જતો હું એ ક્યાંક ના વ્યા મારે મારે જોડે આવા પિક્ચર જોવા, બહુ સારું છે, રિવ્યુ સારા આયવા હોય કારણ કે પછી યાર મને કેવું મને ફિલ્મો જોવુ મને બોરિંગ લાગે એટલે મને ઊઘ ચડે એટલે હું બઉ ઓછું એ કરું.
તો એમને ક્રિકેટ ગમે છે?
એ ઓછું પસંદ કરે ક્રિકેટ એ તો હુંય જાય ઉપર જઈ ને હું નીચે ટીવી જોવ. મારે બે માળનું મકાન છે ને તો પછીને હું જાય પણ હું ટીવી સાયલેન્ટ કરીને જો અવાજ બંધ કર દવ એટલે ઊઘ ના બગડે એ લોકો ને બીજા ની. એટલે આપણે અવાજ બંધ કરી દેવાનો એમ. ત્યારે સૂઈ આપડે થી હેરાન ના થાય એ લોકો.
બરાબર.
એટલે હું હ, ખાસ કરીને એ ધ્યાન રાખવાનું આપડી રાત્રે બી અઢી વાગે કોણ ઉઠી ને મેચ જોય આપડા જેવા. એ કોકની ઊઘ ના બગડે જોવું પડે ને આપડે એટલે ઊ ખાસ કરીને ઊ સવાર ઉઠી જવાનું પાંચ વાગે ગમે તેવું હોય મારે જોબ જવાનું ને એટલે સવાર પાંચ વાગે ઉઠી જવાનું અને ઉઠીને મારી વાઈફ હ તોય રાત પણ શું કરીએ શોખ હોય તો આપડો શોખ તો પૂરો કરવાનો ને. જે શોખ છેને શોખ છોડવાની નહી. કા મને ક્રિકેટ મને
તમારો અવાજ
ના, આપણે થોડી લાઈફ હજી એવી થઈ ગઈ છે કે આપડે એમ ના શોખ કરીએ આપડે. જેટલો સુખ સહાયતા છે શોખ કરવાના.
તો છે જ જિંદગી એક વાર મલી છે જીવી લેવાનું.
હ, એટલે આપડા શોખ છે એટલા માટે બીજું કશું નહી એના લઈ આપડો શોખ છે એટલે. પછે એમને કશું કામ ના તો હું નવ વાગે હુઈ જાઉં કશું જરૂરિયાત ના લાગે શનિવાર તો રાત્રે જાગીએ ભાઈ બંધો જોડે બધા બેસવા જઈએ બહાર ચા પીવા જઈએ. પણ ચાલુ દિવસે તો નવ શાળા નવ કશું કામ નહીં તમેં હા, આટો મારીને મારી વાઇફ આટો મારીને પછી હુંય ગેય શાંતિથી કારણ કે અને મેચ હોય તો પછી કેટલા વાગે મેચ હોય એની પાહે ચાલે. ઇન્ડિયા માં તો રાત્રે દસે વાગે-અગિયાર વાગે.
હા, હા.
પણ
બરાબર
એટલે પણ જોવાય તો ખરી છે જે
તમારી જોડે વાત કરીને બહુ સારું લાગ્યું.
મને એવું મેં પહલી વાત બહુ સારું લાગ્યું તમારી જોડે હ આનંદ
ઓકે મળીએે તો પછી હ હા બાય. ઓકે બાય.